જય શ્રી કૃષ્ણ બહુ દિવસે યાદ કરે હા બસ મજા જમા છીએ.
હા બસ વિચાર્યું કે ઘણા દિવસથી કોઈ સરસ મજાના વિષય પર આપણે ચર્ચા ન શું વિચારી છે તમારી. સાથે થોડી વાત કરો અને આજકાલ જોઓ ને બહાર ક્યાંય પણ એટલું પ્રદુષણ વધી ગયું છે તો મે વિચા ચાર્યું કે આ પ્રદુષણ થવાના કારણો અને પ્રદુષણને અટકાવવાના કે ઓછા કરવાના ઉપાયો વિશે તમારી પાસે કઈક જાણું.
બિલકુલ પ્ર પ્ર આ તો બહુ સરસ તમે ટૉપિક લીધો છે. પ્રદૂષણ તો બહુ જ વધી ગયું છે અને જુઓ ને પ્રદૂષણ વધે એટલે આપણને કેટલી બધી અ સામનો કરવો પડે છે ઘણાને તો આપણે જે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રહે છે ત્યાં તો કેટલું પ્રદૂષણ. જેના લીધે લોકોને કેટલા બધા શ્વાસના રોગો થઈ જાય છે અને કંઈક ને કંઈક તો તકલીફ ચાલતી જ હોય છે.
એકદમ સાચી વાત કરી તમે આજ કલ તો આ કઈ પણ મા કર્યા વગર કે પછી દુ પટ્ટું કશું પણ બાંધ્યા વગર બહાર જવું એ એવું થઈ ગયું છે કે જાણે આપણે કોઈ ધૂળવાળા એરિયામાં કે ખબર નહીં કયા કેમિકલવાળા વિસ્તારમાં આપણે જતા રહ્યા હોય તો એકદમ ગભરામણ થવા લાગે એવું વાતાવરણ થઈ ગયું છે અને ઘણા લોકોને આના લીધે અસ્થમા કે પછી શ્વાસના સંબંધિત સમસ્ત રોગો કે ફેફસાના રોગો એ પણ ઘણા થવા લાગ્યા છે એના કેસ માં પણ ઘણો વધારો થાય છે આજકાલ.
બિલકુલ જો ને ખાલી પ્રદૂષણ એટલે ખાલી એક જો ને હવાનું જ પ્રદૂષણ નથી પ્રદૂષણમાં જો ને એકદમ બ બધા જ જાતના પ્રદૂષણ વધી રહ્યા છે. ધ્વનિ પ્રદૂષણ, જલ પ્રદૂષણ ષણ, વાયુ પ્રદૂષણ કેટલા આપણે માનવીએ આપડે આપણા એન્વાયરમેન્ટને આપણા પર્યાવરણને એટલું નુકસાન પહોંચાડી દીધું છે ને, કે આપણે આખું મતલબ બહુ આ પ્રદૂષણ ફેલાવીએ છીએ.
થવાના કારણો પણ અલગ અને એનાથી બચવાના એને ઘટાડ ના ઉપાયો પણ અલગ છે. આપડે જો એના કારણો જાણીશું તો આપણે એના ઉપાય સુધી પહોંચી શકીશું. સાચી વાત કરીને મૈ.
બિલકુલ સાચી વાત કરી આપણે અને એને ઘટાડવાના જો ઉપાયો તો આપણે કરવા જ પડશે નહીં તો અત્યારનો અત્યારે આટલી ખરાબ સ્થિતિ છે તો આપણે આપણી આવનારી પેઢીને તો શું આપવાના છે. કેવું આપણે એને વાતાવરણ આપીશું. તો આવનારી પેઢીને એટલે આપણે ચોક્કસ એવા પગલાં તો ભરવા જ પડશે.
સાચી વાત કરી તમે કારણ કે કે જુઓ ને જેમ કે ઉદાહરણ તરીકે લઈ લઈએ જલ પ્રદુષણ, તો આજકાલ માનવી પણ કેટલું જલ પ્રદુષણ વધારી રહ્યો છે. જેમ કે આ કે અ મોટી-મોટી કંપનીઓના જે અ લવિડ વેસ્ટ મટીરિયલ હોય છે. કે જે પણ ગંદુ પાણી હોય છે એ બધું એ લોકો આજુબાજુના નદી નાળા તળાવો એમાં છોડતા હોય છે. પરંતુ એમ નહીં કે એને રિસાયકલ કરીને એમાંથી જે ઝેરી તત્ત્વ પદાર્થો હોય એને બહાર કાઢીને પછી એને નદી નાળામાં છોડવું જોઈએ જેનાથી નદી નાળામાં રહેતા જે માછલીઓ કાચબાઓ કે જળચર જીવો એમનું પણ તો જીવન છે ને એમને આ કેમિકલથી કેટલો ન નુકસાન થતું હશે એ એ વિષય પર પણ વિચાર કરવો જોઈએ અને શુદ્ધ પાણીને બગાડવું તો ના જ જોઈએ.
બિલકુલ સાચી વાત છે. પણ આ માનવી એટલો સ્વાર્થી થઈ ગયો છે ને કે એને બીજાને તકલીફ દેખાતી જ નથી અને એ એવું વિચારતો પણ નથી કે મારા આ પ્રાણી પાણી પ્રદૂષિત કરવાથી એનું કેટલું ખરાબ પરિણામ મારે ભોગવવું પડશે અને આ તો કરે જ છે. સાથે સાથે આપણે જોુઓ ને કે દરિયા કિનારે નદી કિનારે કશે પણ ગયા હોય તો ત્યાં પણ જો સરકારે બધી વ્યવસ્થા કરી જ છે કે ઠેર ઠેર એમણે કચરા પેટીઓ મૂકી છે છતાં પણ આપણે શું કરીએ છ છેએ કે ત્યાં જ આપણે જે કંઈ પણ ખાધું પીધું હોય તો એનો કચરો ત્યાં જ આપણે નાખી દઈએ પાણીમાં નાખી દઈએ તો એ બધું બી પાણી એનાથી બી પાણી કેટલું પ્રદૂષિત થાય છે.
સાચી વાત છે. તને આટલું શુદ્ધ પીવાનું પાણી વગાડવું એ તો સારી ટેવ ના કહેવાય અને ઉપરથી પૃથ્વી પર એમ તો કેહેવાય કે પંચોતેર ટકા પાણી છે. સાત ટકા સમુદ્રનું પાણી છે. પરંતુ શું એ બધું? પીવાલાયક છે ખરું ના બિલકુલ નથી એ પીવાલાયક એટલે જેટલું પણ પીવાલાયક પાણી બચેલું છે. એને પ્રદુષિત ના કરવું જોઈએ એ એ વાત નવી એ ખ્યાલ રાખવું જોઈએ તમે મને વાયુ પ્રદુષણ વિશે જણાવી શકો. જે હવાનું પ્રદુષણ થાય છે એ કઈ રીતે થાય છે.
જો હવાનું પ્રદૂષણ પણ એક તો આપણે જો વધારે પડતા આપણે જે વાહનોનો ઉપયોગ કરીએ છીએ પેટ્રોલ ડીઝલ બધા વાહનોનો બહુ જ વધારે પડતો ઉપયોગ થઈ રહ્યો છે. એક જ ઘરમાંથી ચાર ચાર પાંચ પાંચ વાહનો મતલબ વપરાતા હોય તો એના લીધે બી જોને એના ધુમાડાથી વાયુ પ્રદૂષણ થાય છે પછી આ ફેક્ટરી કારખાનાઓમાં જે તમે આગળ વાત કરી તેમ જે એમના બધા ઝેરી અહ્હ પદાર્થો બધું એનું એનો ધુમાડો બધો હવામાં ફેલાય છે. ‍અ એના લીધે પણ કેટ એટલું બધું વાયુ પ્રદૂષણ થાય છે. પછી આ બધા ફટાકડા અવાજવાળા ફટાકડા આ તે બધું ફોડે છે. તો એના લીધે પણ બહુ વાયુ પ્રદૂષણ થાય છે.
ત અને આ જ વાયુ પ્રદુષણ ના કારણે માણસ નું સ્વાસ્થ્ય એ બગડે છે. કારણ કે આ બધું ધુમાડાઓ શ્વાસ મારફતે આપણા ફેફસામાં જાય છે. અને જેનાથી ફેફસાના રોગો અસ્થમા. આવા બધા શવાસ્થ જે શ્વાસને લખતા લોગો છે. એ બધા માણસને થતા રહે છે. પણ માણસને એ જ સમજ નથી પડતી કે વાયુ પ્રદૂષણ નહીં હોય તો આ બધા રોગો પણ નહીં હોય જેટલું બને એટલું વાયુ પ્રદૂષણ ઓછું કરવું જોઈએ. અને એના ઉપાયમાં હું તમને જાણાવ તો વાયુ પ્રદુષણને ઓછું કરવા માટે આપણે વધારે ને વધારે વૃક્ષો વાવવા જોઈએ અને બને એટલો ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે જો વૃક્ષો વાવીશું તો એ અ હવાને શુદ્ધ કરશે અને આ જે બધા ધુમાડાથી હવા પ્રદૂષિત થાય છે. એ થોડી ઓછી થશે અને ઇલેક્ટ્રિકલ વાહનોનો ઉપયોગ કરવાથી આપણને એ ફાયદો થશે કે જે પેટ્રોલ ડીઝલથી જે ધુમાડાઓ કાર્બન ડાયોક્સ ઓક્સાઇડ, નાઇટ્રોજન પછી હાઇડ્રોક્સાઇડ એ બધા જે ઝેરી વાયુઓ હવામાં ભળે છે. એ નહીં ભળે કારણ કે ઇલેક્ટ્રિકલ વાહનોમાંથી તો ધુમાડા જ નથી નીકળતા.
બિલકુલ અને આ વાયુ પ્રદૂષણની સાથે સાથે લોકો આપણે ધ્વનિ પ્રદૂષણની વાત કરીએ તો ધ્વનિ પ્રદૂષણ પણ લોકો કેટલું ફેરાવે છે. અ ઉદાહરણ તરીકે જાણે આપણે કશે રોડ પર જતા હોઈએ અને સિગ્નલ આવી જાય તો મતલબ બધી ગાડીઓ ત્યાં ઊભી હોય તો લોકો શાંતિથી એમની રાહ નહીં જોશે પોતા સિગ્નલ ખોલવાની કે ફાટક પર ઊભા હોય તો ફાટક ખોલવાની બસ એ ધૂમ મતલબ હોર્ન પર હોર્ન મારશે તો મતલબ એમણે આવું નહીં કરવું જે એ હવાજથી એમની આજુબાજુ કશે અસ્પતાલ હોય કે હોસ્ટેલ હોય કે સ્કૂલ કોલેજ હોય તો એમનો એ સખત એવા અવાજથી ત્યાં ભણનારા બાળકોને પણ કેટલી અ તકલીફ થાય હોસ્પિટલમાં પણ બુજુર્ગો હોય કે જે દર્દી હોય એને પણ મતલબ પછી એની તકલીફ થાય તો લોકો તો આ બધું સમજતા જ નથી પછી જે મોટા મોટા સ્પીકરો મોડે રાતો સુધી વગાડે છે. એ પણ એક જાતનું ધ્વનિ પ્રદૂષણ જ છે.
સાચી વાત છે આજ કલ તો કોઈ પણ પણ નાનો મોટો પ્રસંગ હોય બર્થડે પાર્ટી હોય. લગ્ન પ્રસંગ હોય. એમાં ડીજે વગર તો કામ જ નથી ચાલું અને પણ મો મોડી રાત રાત સુધી ડીજે જેનાથી લોકોની ઊંઘ પણ ખરાબ થાય છે. આજુબાજુના લો લોકોને પરેશાની પણ થાય છે. અને આ ધ્વનિ પ્રદૂષણના લીધે બહેરાશ જેવી સમસ્યાઓ પણ આજકાલ વધી ગઈ છે. યુવાનોમાં આજકાલ અ ઓછી ઉંમરના બાળકો કે યુવાનો જે છે. એ જલ્દીથી એમનામાં બહેરાશ પણ આવે.
બિલકુલ સાચી વાત છે. તમારે તો આપણે આ બધું બધા જ જાતનાં પ્રદૂષણ અટકાવવા કંઈક તો પગલાં લેવા જ જોઈએ આપણા પર્યાવરણને આપણે શુદ્ધ રાખવું જ જોઈએ અ‌ તેના એના લીધે આપણે મતલબ અ લોકોને જાગૃત કરવા. પડશે કે તમે કોઈપણ જાતનું પ્રદૂષણ નહીં ફેલાવો એ આગળ જતાં આપણને બહુ નુકસાન આપશે તો આપણો એનાથી આપણી જે આવનારી પેઢીનું ભવિષ્ય ખતરામાં છે. તો આપણે એવા કંઈક તો પગલાં દોરવા જ જોઈએ સરકાર તો બધું કરી રહી છે. પણ આપણે પણ એમાં મદદરૂપ થવું જોઈએ.
એકદમ સાચી વાત કે અને આ પ્રદુષણ વિશે ત્રણ ચાર પ્રકારના વિશે પ્રદુષણ વિશે તો આપણે વાત કરી પણ આપણે એક પ્રદૂષણ વિશે તો વાત કરવાનું જ રહી ગયું એ છે જમીનનું પ્રદુષણ જમીનનું પ્રદૂષણ પણ માણસ માટે કારણ કે જો જમીન દૂષિત હશે તો એના પર પાક નહી ઉગશે અને પાક જ નહી ઉગે તો માંનડવી ખાશે શું? એટલે જમીન ના પ્રદુષણ થવાના મુખ્ય કારણ એ છે કે વધતો જતો પ્લાસ્ટિક નો વપરાશ સાચી વાત કરી ને.
બિલકુલ સાચી વાત. કરી મને તો આ ખ્યાલ જ નહીં હતો હું તો ભૂલી જ ગઈ હતી આ પ્રદૂષણ વિચે જોયું ને એકબીજા સાથે વાત કરવાથી આપણને કેટલું જ્ઞાન મળે એ કેટલું જાણવા મળે તો મતલબ સાચી વાત કરી કે આપણે જમીનનું પ્રદૂષણ પણ અટ કાવવું જોઈએ પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ કેમ કે પ્લાસ્ટિકને તો મતલબ એ રિસાયકલ પણ નથી થતું અને એ ઓગળતું પણ નથી એ વર્ષો વર્ષો સુધી જમીનમાં જ રેસ રહે છે. તો એનાથી આપણી જે ફળદ્રુપ જે જમીન હોય ને તે મતલબ ઓછી થઈ જાય ને તમે કીધું તેમ પાક ઉપજાઓ પાક નહીં થાય કશે સારા એવાં વૃક્ષો પણ પછી એમાં અ નહીં મોટા થાય.
જમીનને પ્રદુષિત કરે છે પ્લાસ્ટિક સાથે સાથે અગર એ કોઈ પશુ એ ખાય લે. ખાઈ લીધું પ્લાસ્ટિક એના મોમાં જતું રયુ તો એમને પણ કેટલા નુકસાન કરે છે પ્લાસ્ટિક આપડે બને તો પ્લાસ્ટિક ઉપયોગ ઘટાડીને જમીન પ્રદુષણ પણ ઘટાડી શકીએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. મને તમારી સાથે વાત કરી ને ઘણું બધું જાણવા પણ મળ્યું કે આપણે કઈ રીતે કયા ઉપાય કરીને કયા પ્રદૂષણને અટકાવી શકીએ કે ઓછા કરી શકીએ. ચાલો ત્યારે તમારો ખુબ જ ધન્યવાદ.
હા આવજો જય શ્રી કૃષ્ણ.